જય શ કૃષ્ણ મોટા ભાઈ કેમ છો તમે.
બસ મોટાભાઈ હું તો મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે આપણે રક્તદાન વિષયપર વાતો કરીએ. તારા પાસે કઈ છે વિષય
હા હા વિષય તો બહ છે ભાઈ મારા પાસે આપડે આજે વાત કરવું જોઈએ. કે રોજગાર કરવો એ એ સારું છે કે આપણને પોતાનો બિઝનેસ એટલે વ્યવસાય શરૂ કરવોઙ
બહુ જ રસપ્રસદ વિષય છે આજના યુવાનો માં આ પ્રશ્ન ખુબ સામાન માન્ય છે.
કારણ કે જો સૌથી પહેલા તારા મતે મે સાંભળવું જોઈએ કે નોકરીનો ફાયદો શું છે.
નોકરીમાં દર મહિને નિયમિત પગાર મળે છે આર્થિક સ્થથરા રહે છે અને જોખમ પણ ઓછું હોય છે.
હા બહ સારી વાત કરી તમે
અને નવી કારગદી સુરુ કરનાર માટે નોકરી સારો અનુભવ પણ આપે છે. છે.
બિલકુલ અ નોકરી ન અનુભવી લોકોને પાસેથી ઘ શીખ મળે છે નોકરી થી આપણને ખબર પડે. અ કે આપણે કરવા માટે આપણને શું શું કરવું જોઈએ. એટલે ત્યાં નોકરીથી આપણને જેમ તમે કહ્યું ું ને જે એ લોકોને બહુ જ્ઞાન હોય એક્સપિરિયન્સ મળે આપણને તેના લોકોથી
અરે ખબર છે કે અગર આપણને વ્યવસાય એટલે પોતપોતાનું બિઝનેસ શરૂઆત કરવાનું છે તે માટે આપડા પાસે બઉ પૈસા હોવાનું બ જ તો જે પૈસા ત્યાં લાગવાનું છે એ પૈસા આપણને પેલા કઈક જગ્યા નોકરી કરીને જમા કરવાનું લાગે ત્યારે ત્યાં પછી જ આપણે પોતપોતાનો વ્યવસાય નો શરૂઆત કરી શકીએ છેએ
હ ત સાચું કે બીજું આપડા પાસે ઇન્વેસ્ટમેન્ટ એટલે જો પૈસાની તો આપણેમ વ્યવસાયમાં ઘુસી શકીએ એટલે. સા અમે ઘુસવા પડ્યા પૈસા તો એક વાત થઈ ગઈ પણ આપણને એક્સપિરિયન્સ પણ હોવું જોઈએ કે આ વ્યવસાયને આગે કે લઈ જવાનું છે કે કેવી રીતે લઈ જવાનું છે. કારણ કે વ્યવસાય ખોલવાનું એ બહુ મોટો કામ નથી પણ એને ચ ચાલવાનું એ બહુ મોટું કામ છે.
હા હવે વ્યવસાયના ફાયદા વિશે વાત કરીએ.
હા જુઓ પોતા જે પોતાનું વ્યવસાય હોય છે ને એ આપણા પો નિર્ણય લઈ શકીએ અને વિકાસ ની કોઈ મર્યાદા નથી
એટલે આવક વધવાની શક્યતા પણ વધારે હોય છે
હા જયારે આપડે નોકરી કરીએ તો આપ આપણા નિર્ણય આપણે પોતે નહી લે શકીએ જો પણ ઉપર જે બોસ હોય છે એ જે કહે કે આપણને આ કામ કરવાનું તો આપણને કરવું જ પડે એમ નહી ક શકે કે નહી મારો મન નથી કે મારાથી નહી થાય આ એ આપી દીધું તો આપણને કરવું જોઈએ અને એ જે પગાર હોય એ પણ તારો ફિક્સ હોય એક સલ બેસ માટે એટલે એક બે સાલ મેં તારા ઉપર એ નથી કે તું આટલો મહેનત કરીશ તો આટલા મળશે તો તો થોડો મહેનત કરશે તો પણ એટલો જ મળશે અને બઉુ મહેનત કરશે તો પણ એટલો જ થશે એટલે તને તારું જ કામ કરવું જોઈએ નોકરીમાં
સારો વિચાર મને એક પ્રશ્ન હતો કે શું અગર વ્યવસાય શરૂુ કરવા માટે જોખમ પણ બજ હોય છે કે
હા હા ભાઈ વસો શર કરવા માટે આપણે જોખમ નહી લઈએ હ તો કેવી રીતે તને પ્રોફિટ મળશે એટલે કોઈ પણ કામને શરૂ કરવા માટે જોખમ તો હોય જોખમ થી અ વગર કોઈ કામમાં તું સફળ નહી થ શકે
એટલે કે વ્યવસાય શર કરવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે
જો સારો આયોજન હોવું જોઈએ એકખી મૂડી મહેનત અને ધીરજ જરૂરી છે એટલે એમ નથી વ્યવો ખોલીને છોડી દીધો કે હા મારો વ્યવસો મેં ખોલી દીધો એ બળી જશે નહી મત રાખ જોઈએ અને વ્યવસાય ખોલવા પછી ત એક બે જ તને બ બું પ્રોફિટ મળવા લાગે વ્યવસાય સેટલ કરવા માટે તને બે ત ચાર સાલ લાગી જાય એટલે એક વાર સેટલ થઈ જાય તને પૈસા આવવામાં કમી નહી થાય
શું દરેક વ્યક્તિને વ્યવસાય કરવો જોઈએ
ના ના ભાઈ જો દરેક વ્યક્તિ વ્યવસાય કરવા લાગે તો વ્યવસાયમાં કામ કરવા એવા વ્યક્તિ ક્યાંથી આવે
હમ તારી વાત સાચી છે જ વ્યવસાય જે તે વ્યક્તિના રસ કુશળતા અને પરિસ્થિતિ પર આધાર રાખે છે.
હા. આપણે અ જોઈએ આપણા જે સોસાયટીમાં એ ઘણા લોકો નોકરીના સાથે પોતાનો છોટો વ્ય વસાય પણ શરૂ કરે છે કારણ કે નોકરીથી ઘરનો ખર્ચો ચાલ બતાવી શકાય પણ અ સેવિંગ નહી થઈ શકાય અને ભવિષ્ ય માં જો કઈ મુશ્કેલી આવી જાય અને પૈસા નહીં હોય તો આપણને શું કરવાનું એટલે તે લોકો નોકરીને સાથે સાથે છોટો વ્યવસાય પણ ચલાવે છે.
હા, ઘણા આજકાલ ના ઘણા લોકો ઓનલાઈન બિઝનેસ ફ્રિલેન્સિંગ અથવા સ્ટાર્ટઅપ શરુ કરો છે.
હા, નોકરીમાં સૌથી મોટો ફડકાર શું છે મોટાભાઈ?
સ્પર્ધા, કામ નું દબાણ અને ક્યારેક પ્રમોશન માટે લાંબી રાહ જોવી મડે છે.
હા. અ અને વયવાસમાં શું છે મોટાભાઈ?
શરૂઆતમાં ગ્રાહકો મેળવા, નફો કમાવા અને નુકસાન સહન કરવા નો પડકાર હોય છે.
એટલે વ્યવસ્થા નું બીજા લોકોને પણ રોજગાર મળી શકે ને?
ચોક્કસ સફળ વ્યવસાય ઘણા લોકોની નોકરી આપી શકે છે.
એટલે ઉદ્યોગ સાહસિકો દેશના વિકાસમાં પણ યોગદાન આપે જેવ આપડે અ વ્યવસાય હોય અને આપણે ઉદ્યોગ મત એટલે કે અ બીજા લોકોને નોકરી આપે તો તે લોકો ના પરિવાર નો ભલા થશે અને આપણે પ્રોફિટ કમાવીને જે ટેક્સ ભરે એ દેશના વિકાસમાં પણ યોગદાન આપી શકાય.
હા, તમારી વાત સાચી છે. એકદમ સાચી એટલે ઉદ્યોગ અ ઉદ્યોગપતિ ઉદ્યોગ ઉદ્યોગા સહિત દેશના વિકાસમાં પણ યોગદાન આપે છે.
હા, બહુ સારી વાત કીધી મારા મનમાં એક સવાલ આવે છે મોટાભાઈ અ કે આપડે નોકરીથી પણ અ વિકાસ હોઈ શકે?
હા, નોકરી પરથી આપણે વિકાસ હોઈ શકે છે તમારી વાત સાચી છે કારણ કે આપણને વ્યવસાય કરવા માટે જે પૈસાની જરૂરત પડે એ આપણને નોકરી કરીને જ અ મળી શકાય છે.
હા, આપણે જો નોકરીમાં મહેનત અને કુશળતા દ્વારા સારી પોસ્ટ પર અ ચાલી જાય તો એના પર આપણને વધુ પગાર મેળવી શકે છે.
હા, તમારી વાત સાચી છે. અ જો કોઈ અ આ જો કોઈ વ્યક્તિને નોકરી અને વ્યવસાય બંને સાથે કરવાનું હોય તો શું આ સારું વિકલ્પ કે સારું તો બા વિષય છે.
હા ભાઈ, આજે આપણે જેમ મેં કીધું આપણા સોસાયટીમાં બહ બધારે એવા લોકો છે. જે લોકો પોતાના નોકરી કરતા હોય અને નોકરી ના સમજ જેમ પૂરું થઈ જાય તો પોતાનો અ એક નાનો વ્યવસાય ખોલ્યો છે એનાથી એક કમાડીને પોતા માટે સેવિંગ્સ કરે છે. કારણ કે આજનું જો મગાઈ ચાલે છે એમાં નો નોકરી કરીને આપણનો અ પેટ નથી ભરાઈ શકાય એટલે છોટો વ્યવસાય હોવો જ જોઈએ.
હમ્મ. ન ખ ખૂબજ આજના સમયમાં નવી સ્કીલ્સ નું કેટલું મહત્વ છે?
બઉ મહત્વ છે ભાઈ.
હા કારણ જેમ કે નોકરી હોય કે વ્યવસાય સત્ય નવી શીખવી જર જરૂરી છે.
હા આપડે આજે જોઈએ તો ઘણા યુવાઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે.
હા પરંતુ સફળ સ્ટાર્ટઅપ માટે બજારની સમજ અને ગ્રાહકોની જરૂરતથી સમજવી ખૂબ જ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ વ્યવસાયમાં નિ સફળ જાય તો શું કરવાનું.
જો એ સફળતાથી હાર નહી માનવું જોઈએ એ સફળતા માંથી શીખવું જોઈએ. પોતાના ભૂલો ન સુધારવી જોઈએ અને તે ભૂલો તો શીખીને આપણને આગળ વધ વધવું જોઈએ અને ફરીથી પ્રયત્ન કરવું જોઈએ.
એટલે જોખમ લીધા વગર મોટા મોટી સફળતા મળવી મુશ્કેલ છે.
હા પરંતુ જોખમ સમજદારી થી લેવું જો જોઈએ હા ભાઈ. મોટું જોખમ લઈ લે અને તને કઈ સમજ જ નહીં હોય તો આ મુશ્કેલમાં પડી જશે.
તું ભવિષ્યમાં શું પસંદ કરશે નોકરી કે વ્યવસાય?
જો શરૂઆતમાં તો હું નોકરી જ પસંદ કરવું કારણ કે એનાથી આપણને અનુભવ મળીશું. અને અનુભવ મળવાથી સાથે સાથે આપણને જે પૈસા મળે અનુભવ અને પૈસા મેળવીને મેં પોતાનો વ્યવસાય શર કરવાનું વિશે વિચારીશું.
આ તો ખુબ જ સંતુલિત વિચાર છે.
હા. કારણ કે વ્યવસાય ખોલવા માટે આપણને અનુભવનો પણ ખુબ જ જરૂર છે.
હમ. આજના યુવાન માટે આ એક સારો માર્ગ બની શકાય છે કે પેલા આપણેે અનુભવ મેળવી માંગવાનું છે પછી યોગ્ય સમય આવે તો પોતાનો વ્યવસાય શરુ કરવાનો ઈચ્છે શું.
સુંદર ચર્ચા રહી મને ખુબ આનંદ આવ્યો આ ચર્ચા પર વાત કરીને.
ચાલો મળીએ જય શ્રી દેશ્ ના મોટા ભાઈ.
જય શ્રી કૃષ્ણભાઈ.